હાલો.
સારા બોલો છો, હા કેમ છો ભાઈ કંઈ કામ નથી તમારો ફોન બધા સ્વિચ ઓફ ને નેટવર્ક બંધ હતું, એટલે કે કેટલા વખત થી લગાવતો હતો અને લાગતો નતો કામમાં એટલું હતું કે ખાવાનું શું બનાવ્યું છે, ભાઈ હું ઘરે આવવાનો છું, જમવા મા માટે.
ઈદડા બનાયા છે, ચટણી કોપરાની ચટણી ઈદડા હું રસ.
ઘરમાં તમારા અવાજ કેમ આવ્યા કરે છે, છોકરાઓ નાના છોકરાઓ ઘરમાં બધા સાથે જ રહે છે. પણ હું હું એટલે જ. બોલો હમ બીજું શું કર્યું આજે તમે કામ, ઘરે જ હતા કે બહાર, આરામ કર્યો, આજે તબી યત સારી નથી.
હજુ નથી સારી થઈ રવિવાર ની બગડી છે,
બરાબર છે
નથી આવી હા બેસી જવ વાત કરો, તમે
બીજું બીજા પ્રોજેક્ટ પર તમે વાત કરો છો. છું કે ભાઈ તમે હવે હાઉસવાઈફ છો.
હું.
અ હાઉસ વાઈફ પર તમે યર પણ નાખીને પ્રોજેક્ટ પર કામ કરી શકો ને,
હ હા બરાબર,
બનાવા એની સાથે પછી ચટણી બી બનાવી હશે.
કીધું ને તમને ચટણી ને બસ
તો કેવી રીતે ઈજડા બનાવે તેની મને ડિટેલ કહો એટલે મે બી બનાવું.
હે તમે બનાવશો.
કેવી રીતે બને. રેસીપી આપો મેડમ
દાળ ચોખા લેવાના ચોખા બે વાટકી લેવાની અને એક વાટકી અડદ ની દાળ.
બરાબર
એ જેટલું આપડે માણસ હોય એ પ્રમાણે ક્વન્ટિટી કરવાની પછી
હું, હું, હું.
મા પા છે ને પછી એને પલાળી દેવાનું રાત્રે બીજા દિવસ સવારે દળવાનું મિક્સરમાં દોડી ને પછી રાખી મકવાનો આખો દિવસ સાંજે હાથો આવે ને એટલે બનાવાના એમાં મીઠું સોડા બૈક અ મરચું નાખવાનું લીલું વાટીના અને કાળા મરી ઉપર થાળી મૂકી ને
કાળા મરી બી નાખવા પડે એમ
જોઈએ પણ પછી આપણે એક પેનમાં પાણી લઈને થાળી મૂકવાની થાળીની અંદર ખીરું પાથરવાનું એની ઉપર મરી પાથરવાની
બરાબર પણ પાણી મૂકીએ તો એ અલગ થાળી માં મુકવી પડે ને
હ પાણી મૂકીને થાળી મૂકવાની અંદર
હમ
અને પછી ઢાંકી દઈ ને થોડી વાર પાંચ દસ મિનિટ રવા દેવાનું એટલે હ સરસ આમ પોચા મસ્ત થઈ જાય
હમ ખાવા નઈ પછી મજા આવે
પછી ચટણી સાથે બહ ખાવાની મજા આવે
આમાં તો મોડામાં પાણી આવી ગયું છે તમે આવું કીધું એટલે તો હવે ખાવું જ પડશે
થઈ જાવ ખા
હમ હવે આવું આવી જઈશ દસ કિલોમીટર છે હજુ આવતા આવતા મારે અડધો કલાક થઇ જશે ચટણી ભી તૈયાર રાખજો એટલે આવું
રાહ જોઈશું તમારી આવો
હા
હ બીજા કોઈને સાથે તમાર ફ્રેન્ડ કોઈ ના લાવું હોય તોસીસ ના ના ત મેસીસ બાબા ને લઈને આવજો એના માટે મોડાા બનાયા જ છે
એ બાબાને મારા બહુ ભાવે છે
તમારા દીતા નામ શું છે
કલ્પ કંસારા કલ્પ સોહમ કંસારા છે એને હતા બહ શોખીન છે અને બહુ ઇન્ટેલિજન્ટ છે અને બધી જ વસ્તુ ભાવે એને બધી જ વસ્તુ ભાવ
એટલે એના માટે સાદા તીખું એને લાગે ને એટલે સાદા બનાવે છે
હા
એટલે આવો તમે મિસસ ના લઈને
બરાબર
બીજું બોલો
બીજું તો અમારે હતા જે બસ આજે કામ કર્યું ને ડિજિટલ પ્રોજેક્ટ પર કામ કરું છું તો બધાને અવેરનેસ કરું છું બધા છોકરાઓને મળું છું સ્ટુડન્ટ ને મળું છું
હમ
પ્રોજેક્ટ વિશે માહિતી આપું છું
બરાબર
મારું તો બિઝનેસ છે એટલે મલ્ટિપલ કામ કરું છું હું
હમ
બધી જ ટાઈપનું કામ કરું
હ
હમ
સરસ સરસ
ટાઈમ મળતો નથી પણ હવે થોડો થોડો ટાઈમ કાઢીએ છીએ એ અને કામ કરીએ છીએ
ઓહ
આજે પૈસા કમાવા ઈમ્પોર્ટન્ટ છે ને એક લાખ રૂપિયા કમાવા પડે એટલે દોડું બી જ પડે પછી
હમ બરાબર
બીજું તમે બોલો હવે ફોનમાં શું પ્રોબ્લેમ થઈ ગયો હતો તમારો ચાલુ થઇ ગયો ને
ચાલુ થઇ ગયો પણ અ પેલું શું કેવ ઈયરફોન ઈયરફોન નાખ
ઇયર ઇયરફોન નો ચાર્જ જિંમ બંધ થઇ ગયો હશે એ કરવું પડશે
ચાર્જિંગ
હમ બધા ન ચાર્જિંગ હોય બેટરી પૂરી થઇ જાય છે
એટલે એક બાજુ કામ ચાલે છે અમારું એક બાજુ તમારી જોડે વાત
તો સારી વાત છે તમે બે હાથે બે કામ કરો છો હા આવું જ કરવું પડે બે હાથે એ ચાર હાથ કરવા પડે બે હાથ તો ઓછા પડે
એટલે ઉધરસબી થઈ ગઈ છે
હમ બરાબર છે તબિયત સાચવજો વરસાદ કેવો પડ્યો આજે
આજે નથી બહુ સવારે થોડો પડેલો અત્યારે
હમ
અહી વરસાદ જ નથી સુરતમાં બહુ પડી ગયો એમ કે છે
બરાબર તો સુરત માં પડ્યો તો વલસાડમાં બી પડશે જ ને આપડા
અહી તો બહુ પડવો જોઈએ પણ આ વખતે ખબર નહ
દરિયા કિનારો નજીક છે તો બી પડતા કેમ નથી
એ હવે ભગવાન જાણે
હ હા ભગવાનને પૂછવા જવું પડશે
તો પ્રાર્થના કરીયે છેએ ભ
હમ હમ
ભાઈ વરસાદ પડાવો અહીંયા બઉ ગરમી લાગે છે ગરમીથી આ માંદા પડી ગયા બધા
હા
ગરમી બહુ છે તો માંદા પડી ગઈ માંદી પડી ગઈ હું હા
ટાવર
ગરમી ની શરદી ને શરદીમાં ઉધરસ ને અશક્તિ
બસ તો હવે જલ્દીથી થોડી વારમાં પહોંચીયે છીએ ને જમવા નું સમય થઇ ગયો છે એટલે હવે જમી લઈ એ પરિવારમાં પાલ કરોને
વઉ આઈ ગઈ છે લગભગ
તમેને બધાને અભિનંદન કે તમે બી આ કાર્ય બધું સારું કરો છો ઘરનું કામ કરો છો એટલે બહ સારું પ્રગતિ કરો છો
બહુ અમારે છે ને બહુ ધ્યાન રાખે છે એટલે આરામ મળી રેસે
હવે ચિંતા નહી કરવાની હવે બઉં સરસ આરામ કરો
હમ
હમ ચાલો તારે જય શ્રી કૃષ્ણ ગુરુદેવ દત્તતા મળીએ કાલે કાલે મળીએે પાછા
ઓકે શ્રી